હલો હા હા બોલો. બોલો કેમ છો.
બસ જાઓ સોવાની તૈયારી.
ના ના ના. અરે નાના જાગે જ છે મૂન માં બે બી બસ વાતો જ કરતા ત બંને બી સ્કૂલ થી હમણાં આવી એટલે બસ વાતો જ કરતા તા.
અચ્છા અચ્છા કેવું રહ્યું વેકેશન.
બસ સરસ થયું બસ એજ વાત કરતી હતી ફરવા જવું છે ફરવા જવું છે હ તું ક્યાં લઈ જઉં તને હવે.
બસ આજે એ ટોપિક પર જ આપણે વાત કરવાની છે પ્રવાસ અને ગુજરાતના સ્થળો પણ એટલે પ્રવા નું નામ આવે એટલે બધા એન્જોય થઈ જાય બધા શોપિંગ ચાલુ કરી દે. શું લઈ જ શું શું પેરીશું. કઈ જગ્યા પહેલા તો કઈ જગ્યાએ જવું છે એ. નક્કી કરવું પડે છે આપડે પ્રવાસ માં તો બ એક પ્રવાસ નામ સાંભળીને જ બધા બસ પનિક પિકનિક સ્કૂલ હોય તો પિકનિક જવાનું આવે તો ભી બધાો હવે તો ટ્યુશન ક્લાસીસ માંથી પણ પિકનિક લઈ જવા માંડ્યા છે એટલે. એ બધા ને જોઈએ છે. જિંદગી માં. દોડધામ ઘરની દોડધામ જવાબદારી સર્વિસ માંથી જોબમાંથી બધાને છુટકારો મેને થોડુંક માઈન્ડ સેટ શાંત મળે શાંતિ જોઈએ થોડાક ટાઈમ માટે કે બે ત્રણ મહિના થયા ચલો આજે થોડક અહીં વન ડે પિકનિક જઈ આવીઈએ. કે બે ત્રણ દિવસ લાંબ જવાય તો બે ત્રણ દિવસ માટે બસ ગમે ત્યાં પિકનિક જવું છે અને અ ગુજરાતમાં તો આપડે એવા બધા જોવાલાક સ્થળો છે કે બો મજા આવે કે અમદાવાદમાં કાંકરિયા છે હવે તો રિવરફ્રન્ટ બની ગયું છે એટલી મજા આવે કે સાંજના તમે બેસીએ ત્યાં ખરખર. પાણી વહેતું હોય ખાલી એને જોઈએ ને તો પણ આપણને એટલો આનંદ આવે છે કે ના પૂછો વાત અને અટલ બ્રિજ પણ એટલો સરસ બનાવ્યો છે કેમ ત્યાં ઉભા હોય આજુબાજુ નદી વેહતી હોય એ પણ જોવાની કઈક અલગ જ મજા છે.
હા તમારી વાત એકદમ સાચી છે કેમ કે વેકેશન હોય એટલે છોકરાઓ વિચાર કરતા હોય પ્લાનિંગ કરતા હોય કે મમ્મી ક્યાં ફરવા જવ છે ક્યાં ગુજરાતમાં તો એટલી બધી સારી સારી એવી જગ્યાઓ છે નામ બો કન્ફ્યુઝન થાય કે પેલા કઈ બાજુ જઈએ. એટલે અમે તો આ વખતે વેકેશનમાં છે ને શેરડી સાઈ બાબા દર્શન કરવા ગયા હતા એટલું મસ્ત હિલ સ્ટેશન પર એવું સાઈ બાબા નુ મંદિર આવેલું છે અને ત્યાંથી નજીક જ સાપુતારા છે એટલે છોકરાઓને ફરવાનું ભી થઇ જાય અને સાપુતારામાં એકદમ મસ્ત ફોટો શૂટ. માટેનું ઉપર એક એવો મસ્ત ટેબલ ટોપ કઈને એક મસ્ત સ્ટેશન છે ત્યાં આગાડી બસ હોર્સ રાઈડિંગ છે બાઈક રાઈડિંગ છે સાઈકલિંગ છો ટેરા સિલિંગ છો. કેમલ પર બેસ વુ. દુખાવુ. પીવું એટલી બધી મસ્ત મસ્ત રાઈડો છેને બધું ફરવાનું ખાવાનુંને પીવાનું ફોટો શૂટ એટલે છોકરાઓને બે કામ થઈ જાય દર્શન ભી થઈ જાય અને સાપુતારા ફરવાનું ભી થઇ જાય
અને હવે તો ગરમીમાં સમર વેકેશનમાં તો બધા રિસોર્ટ પર જવા લાગ્યા છે અહં ગાંધી મહઉડી સાઈડ પણ બીચ જ્યાં જુઓ ત્યાં દરિયા કિનારે અને ત્યાં ભી હોર્સ રાઈડિંગ કેમલ રાઈડિંગ એટલી મજા આવે લોકોને છોકરાઓને છોકરાઓ તો શું મોટાઓ પણ બેસને એટલું એન્જોય કરે છે કે ના પૂછો ની વાત બધા રિસોર્ટમાં દરિયાના મોજા આવે બધા ના આવે જોવે દરિયા કિના બધા ખાવા પીવાની ક્યાં વ્યવસ્થા થઈ જાય ઠંડક રહે ગરમી હોવા છતાં પણ ગરમી ના લાગે પાણીમાં અને વોટર પાર્કમાં બધા જવા લાગ્યા છે એટલે એમ ફરવા તો લાયક એટલે તમે હિલ સ્ટેશન ની વાત કરી તો અમે હમણાં ધજામા મા તે ગયા હતાં ત્યાં નકી લે ત્યાં ત્યાંની વસ્તુ આપણને જાણવા મળે કે અહિયાંની વસ્તુ શું ત્યાંથી ખાણી પીણી શું આપડે ટ્રેન મા આબુ આવે એટલે ચાલુ થ જાય આબુ રબડી આબુ રબડી રબડીબડી રબડીબડી કરી કરીને તો આપણને એમ થાય કે શું હશે પણ પછી આમાં બાજુમાં બેઠા ત તો કે આબુની રબડી મળે છે ટેસ્ટ કરવા જેવો છે એનો ટેસ્ટ જ એક આખો અલગ હોય છે અને ત્યાં હિસ્ટ નકલેક જોવા ગયા હતા ત્યાં પછી ખબર પડી કે નખ થી ખોદી ખોદીને આે તળાવ બનાવવામાં આવ્યું હતું એટલે કે એને તળાવ નું નામ નકીલેક ફડવામાં આવે એટલે બધું જોડે જોડે જાણ નોલેજ ભી મળે અને ફરવાનું ફરવાનું ભી થઇ જાય અને કે આપણે એનો ફોટો પાડી દઈએ ફોટો પાડીને પછી આપણને તરત ફોટો આપણને આપે અને ઘરે આવીઈને જોઈએ તો આપણે અહીં ફરવા ગયા હતા જોની જૂની યાદો આપણને તાજી થઈ જાય છે ખુબ આનંદ આવે છે આ બધી એમ પ્રવાસે
ના ના સાચી વાત તમારી અને બીજી એક એવી સરસ જગ્યાની તમે વાત કરું કરુ કે માંડવીનું જે બોતેર જિનાલય છે જયલોનું એ ભી ખુબ જ પ્રાચીન મંદિર છે મસ્ત બોતેર દે વાળું મંદિર છે અને માંડવી માં બીજું માંડવીનું દરિયા કિનારે ભી એટલું સુંદર સરળ છે તો ગરમી માં ત્યાં દરિયા કિનારે ફરવા જઈએ તો આપણું માઇન્ડ એકદમ સરસ ફ્રેસ થઈ જય છોકરાઓની પાણીમાં મસ્તી કરવાની મજા પડી જાય ત્યાં બી એવું ફોટો પાડવાનું તો બધી જગ્યાએ સરસ ઇન્સ્ટન્ટ આપણને પાડી ના આપી દે છે એટ જંગી બધી જગ્યાએ સરસ અવેલેબલ છે અને પછી થોડાક આગળ જઈએ તો કચ્છ આવે છે ગુજરાત નું આમ બહુ પ્રખ્યાત એવું સ્થળ કવાયને તો કેવાય ને અમિતાભ બચ્ચન ગુજરાતીમાં આવેને કચ્છ નહીં દેખાતો કછ નહી દેખા હા એટલે તેનું હ સરસ એવું સફેદ રણનુંું રમણીય એવું વાતાવરણ હોય છે ત્યાં મસ્ત ફેસ્ટિવલ હોય છે કાઇટ ફેસ્ટિવલ હોય છે બધા અલગ અલગ નરેન્દ્ર મોદી દ્વારા ઉત્સવો મનાવવામાં આવે છે અને ત્યાંનું જે ભરત તમે એટલું ફેમસ છો નરેન્દ્ર મોદી લોકોને બહેનો જે મહેનત કરીને આટલું ભરતકામ કરતી હોય છે એ લોકોને બહારની દુનિયામાં એમ વસ્તુઓ વેચાય એમને એ કામનું વળતર સારું એવું મળે એના માટે બી બહુ સારા એવા પ્રયાસો કરી ને ઓ મસ્ત પ્રવાસન સ્થળ બનાવી છે
અમે હમણાં જ બે ત્રણ વરષ પહેલા જ કચ્છના રણમાં સફેદ રણમાં તો આમ રણ એટલે એમ માટી જ હોય પણ અહીિયાં એક મીઠું હતું રણ એટલે સફેદ રણ એટલે જાણે મીઠા મીઠા ની પથારી ના થઈ ગયું હોય એટલું આખું સફેદ રણ એટલે મીઠું જ મીઠું જાણે આપણે મીઠા પણ એવી રીતે એવો અહેસાસ થાય આપણે મીઠું જ દેખાય આપણ અને રણ એટલે આપણા મનમાં એવી ગનિ કે રણ એટલે માટીનું જ રણ હોય અને અહીિયાંયા આખું એટલું મીઠું અને આપડ પગ પણ એવા થઈ જાય થોડાક ટાઈમ માટે તો આપ ર મીઠામાં ચાલીએ તો અને ત્યા કેમલ ગાડી અને એટલા બધા સ્ટોલ હોય છે ત્યાં જુદી જુદી જાતના પર્સ તમને એવા વર્ક વાળા જોવા મળે કિચેન એવા જોવા મળે બધી અલગ અલગ વસ્તુઓ તમને થેલા બધી રજોઈ શલ બ્લેન્કેટ એટલું બધું એમ બધું વર્ક વાળું તમને એમની કારીગર જોઈએ તો આપણને એમ કે કેવી રીતે બના્યા હશે એટલી હોશિયારી ત્યાંનું એટલું ફેમસ પછી કચ્છની દાબેલી તો ત્યાં ખાવા પીવાના પણ એટલા સ્ટોલ લાગેલા એટલે આમ એટલી રાત આખા દિવસ એટલ ફરે પણ અમારે દિવસ પણનો ટાઈમ પણ ઓછો પછી બીજા દિવસે અમારે જવું તું છતાં પણ ટાઈમ ના હોશે તો બઉ અફસોસ થયો જેટલું ફર્યા ને જેટલું જોયું એટલું બહુ જ મજા આવી પણ અ
હ ના ના સાચી વાત છેા દરિયા કિનારાની પાછ ત વાત કરીએ એટલે મે જોઈ તો સુંદર દરિયા કિનારો છે કે સોમનાથ ન દરિયા કિનારો શંકર મહાદેવ ન સુંદર એવું પ્રાચીન મસ્ત એવું મંદિર છે સોમનાથ બહુ સરસ રીતે તેનું દ બે શોના હા. થી બચાવવા માટે બી ત્યાં બહુ બધી લડાઈઓ થઈ હતી છતાં બી શિવડીિંગ અડગ રહ્યું હતું એટલે ખુબ જ માન્યતા માન વામાં આવે છે અને ત્યાં બહુ જ ભક્તોની ભીડ આમ જોવા છીએ તો કાયમ ભક્તો ની ભીડ એટલી લાગેલી જ હોય છે. અને દરિયા કિનારો તો ત્યાં ની એ સુરત અંદર મસ્ત હશે ને કે ત્યાં બી બેસી રહીએ ને તો બી બહુ મજા આવે
બહ મોટા ભી છે
હમ ખરીદી કરવા માટે બી છોકરાઓ માટે બી મોટાઓ માટે બી બહુ સારું એવું બસ બજાર બી નાનું એવું બનાવેલું છે પછી બીજું સોમનાથ થી આગળ જઈએ તો થોડો બીજો એક દરિયા કિનારો છે કે ત્યાં દમણ ન દરિયા કિનારો છે તો દમણમાં બી એક ત્યારે તો મેિને ગોવા જેવું એટલું સરસ બધું કરી દીધું છે ને લોકોને ગોવા જવાની જરૂરત જ ના પડે ત્યાં જ બધું લોકેશન હો એવી એવું રિવ્યુ બી એવું આપે છે કે તમને ગોવા જેવું જ ફિલિંગ આવે
એવું આપડ ગિરનાર છે ત્યાં અત્યારે ચોમાસુ બેસવાની શરૂઆતમાં તમે ત્યાં ઉપર જાઓ ત્યાંને એમના દાદા નું જૈનો નું દેરાસર આવેલું છે ત્યાં તમે ધીરે ધીરે ધીરે ધીરે જાઓ ત જાણે તમે વાદળમાંથી પસંદ ના થતા હો એવું લાગે અરે ર રોપેમાં તો તમે દેખાવ જ નહી જણે આખું રોપે તમને વાદળ તમને એમ ડર લાગે કે આપડે ક્યાં આવી ગયા છેી આમ સ્વર્ગમાં પહોંચી ગયા એવી અહેસાસ થાય આ એક વાદળ વાદળ અથડાય એકબીજા સાથે અને ચડીએ તો એવી ઠંડક જેમ જેમ જતા જઓ એવો ઠંડો પવન લહેરાતો જાય અને જાણે આપે સ્વર્ગમાં ના જતો હોય એવો અહેસાસ થાય અને રોપવે દ્વારા સીધા તમે જાઓ એટલે ખુલ્લી હવા નીચે આખું વાદળછાયું વાતાવરણ નીચે આખું હિરનાર દેખાય તમને જંગલ ની જાડીીઓ લવા આ બાજુ પર્વતો ની માળા દેખાય ઉપર શખ ત ત્યાં દેખાય શિવજી નું બધું બલે બહુ જ એમ સરસ વાતાવરણ થઈ જાય છે જ્યાં આપણે વાદળ જોડે વાતો ના કરતા હોય એવી રીતે વાદળ આપણને અથડાય છે એવો ઠંડક નો અહેસાસ થાય છે આ ટાઈમે ઉપર હિલ સ્ટેશન જેવું જ છે આપડે યાત્રા કરવા જતા હોઈએ અને એવી મજા આવે છે કે બહુ ઠંડક કેમ વરસાદ આવે ને તો જાણે પાણી સાથે આપણે નીચે ઉતરી પડી એટલું મસ્ત એમચાણ ઉપર મંદિર હિલ સ્ટેશન જેવું છે
હમ ના સર સરસ સરસ પણ બીજું એક ગુજરાતમાં પ્રવાસ નું સ્થળ કરું તો બહ સુંદર એવું નરેન્દ્ર મોદી બનાવ્યું છે સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ ન સ્ટેચ્યુ બના એટલલો વિશળ એટલું ઉચું કમ વિશ્વમાં એનો નંબર આવે છે અને એ આપડે ગુજરાતમાં બનાવવામાં આવ્યું છે હ નર્મદા હા એ જોવા માટે લોકો ક્યાય ટફિક લોકો આવતા હોય છે અને એડવાન્સ હમ એડવાન્સમાં એના માટે બુકિંગ કરાવવું પડે છે પછી તમે જોવા જઈ શકો તમારો નંબર જ ના આવે એટલે એટલી બધી ભીડ કાયમ લાગેલી હોય છે ત્યાં સુધી ફ્લાવર ગાર્ડન એું બહુ ફઇન છે સીનિયર સિટીઝન તબી વ્હીલચેરની એ લોકો વ્યવસ્થા કરી છે કેમ કે ચાલવાનું એરિયા બઉ જ વિશાલ છે. એટલે પબ્લિક સિનિયર સીટીઝન થાકી ના જાય માટે વિલચેરની વ્યવ તા પણ એ લોકો માટે કરવા મળી છ. અને ત્યાંથી નર્મદા ડેમ છ. નર્મદાની કેવડીયા કોલોની છે એ બધું બી સરસ એટલું આજુબાજુ જોવાનું બીજું ઘણા બધા પ્લેસીસ આપડન મળી જાય. આમ તો ગુજરાત જોવા જીએ ન તો હન સ્થળો ઓછા પડે આપ દિવસો પૂરા થઈ જાય પણ સ્થળ પૂરા ન થાય.
બઉ ગુજરાતમાં જોવા લાયક સ્થળો છે. સીદી સૈયદની જાળી છે. ગાંધીનગરમાં અક્ષરધામ છે. આ પાવાગઢનો આજવા ગા આજવા ગામ છે. બરોડામાં છે. અને બધી ખાવાની વસ્તુ કે બરોડાનો લીલો ચેવડો છે. સુરતની ધારી છે. જ્યાં જુઓ ત્યાં બધું કઈને ગામ પ્રમાણે કઈ કઈ વસ્તુ ફેમસ કે ખંભાતનું હલવાસન છે. ખંભાત બાજુ જઓ તો પણ તમને કેટલું ફરવા જેવું લાગે. બધી જગ્યાએ તમે હવે તો જ્યાં દરિયા કિનારા બી એટલા થઈ ગયા છે કે લો કો ફરવાના સ્થળ તરીકે એ લોકોએ એટલી વ્યવસ્થા બનાવી દીધી છે કે લોકો આવે અને એન્જોય કરી શકે. એટલે બઉ જ મજા આવે છે. આ બધી ગુજરાત ના ફરવાની તો.
ના ના સાચી વાત છે. તમાર જોડ બધા પ્રવાસના સ્થળની વાતો કરી ને તો મને તું ફરીથી ફરવા જવાનું મન થઈ ગયુ કઈ વાંધો ની પણ ફરી વાત કરીશુ. ચલો.
હા બાય.
ને હાંજે આપે પેલા ઘેર જઈએ.